ઓમ. જય શ્રી કૃષ્ણ!
જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કેન છો! મજામાં.
હો. મજામાં મજામાં. બોલો તમે કેમ છો?
બીજું, જમી લીધું તમે.
ઓ હમણાં જ જમીન ઉઠ્યા. આજે તો અગિયાર એટલે ફરાળ બનાવ્યું. આજે
હમ. મોરેઓ. ફરાળ માટે ફરાળ બનાવ્યું. જમવા વાળા માટે સાદું જમવાનું બનાવ્યું. આજે તો અગિયાર વર્ષ કરીએ ને એટલે.
અચ્છા હા હા બરાબર બરાબર આપડી કાલે વાત થઈ હતી. અગિયારસ છે ને આજે.
હ બીજું. બીજતા હમ બીજું તમે બોલો નવીનમાં શું છે? બસ આ છોકરાઓ હવે તો ટ્યુશને જાય ટ્યુશને જાય એટલે હું નવરી પડું ફ્રી પડું એટ પછી હવે. થોડીક વાર ઊંઘી ઊંઘી જઈશ પછી આજે અગિયારસ છે. એટલે મંદિરે મંદિરે જઈશું થોડુંક ઘણું પાઠ પૂજા કરીશું. હમ મંદિર દર્શન કરી આવવાનું થોડી ઘણી ફલાહ થઈ આવવાની. લઈ થોડા. છોકરાઓને જે ખા હોય. ખા એને અમને બહારથી મંગાઈ આપીશું અને અમે તો ફરાળ બનાવીને ખાઈ લઈશું.
શું બનાવાનું છે પરાળ માં પછી.
ફરણમાં સાબુદાનની ખીચડી, મોરૈયો બટાકાનું શાક, રાજઘરાની પુરી કઢી રાજા ગણાા નો રોટલો એવી રીતે હ થોડું થોડું બધું બનાવે છે. થોડી કાતરી, તળેલી બટાકાની હેરફર ને તની વેફવર એઉ બધું.
બરાબર બરાબર અમે લોકો ભી જવા ન હતા પણ પછી મેળ નાખ ખાંધુલિયા નહી ગયા.
હમ મેં તમને કીધું તું તું ગઈ કાલે કે હ તમને ટિફિન મોકલાઈ આપીશ તમે જજો. એના કરતા તો આપડે જોડે જમતા નહી.
હા એ વાત બી બરાબર તમારી પણ પછી ના થયું જવાનું સેટ ના થયું.
હમમ
નીકળ્યા બી હતા અમે લોકો પણ અડધા રસ્તે ગાડી બંધ થઈ ગઈ હતી. એટલે પછી પાછા આવી ગયા.
હમ કઈ ઘડી નીકળ્યા તમે લોકો?
હમે બસ અમદાવાદ જવા માટે નીકળ્યા ત
હમ હમ
હ એ તો બસ રસ રસ્તામાં વચ્ચે ગાડી બંધ પડી ગઈ.
હા હા હા
હ અહી અડધા સુધી જ પહોંચ્યા હતા, એટલે પછી પાછા ઘરે આવીઈ ગયા જઈશું. સોમવારે કદાચ જઈશું તો જઈશું કેમ કે કાલે તો બધું બંધ હોય ને ફરવા જવાનું હોય તો રવિવારે જવાય. હવે બધું કામ છે લીગલ કામ છે. છે એટલે તો સોમવારે કા તો મંગળવારે જ જવાશે હવે જોઈએ.
હમ હમ હ સરસ સારુ સારુ જઈ આવજો કશું કામ હોય તો કહેજો.
હા હા એ તો હવે અમને કહીશું બિલકુલ બરાબર. બીજું બસ મજામાં તમારા બાબુ કયા ધોરણ માં ભણે છે?
મારે સાતમાં આયો બાબુને બેબી દસ માં મારી બાબુ સાત માં આયો. છોકરીને થર્ડ યર કોલેજ ચાલુ છે, ત્રીજા વર્ષનો
કોલેજનું ત્રીજું વર્ષ ચાલુ છે.
અચ્છા બરાબર બરાબર બીજું તમે બધા મજામાં?
બૂબ બધા મજામાં મજામાં. હા હા. બીજું તમે બોલો, બીજું શું કરે? છોકરાઓ બધા.
બસ મજામાં છે. હવે, જોઈએ હવે બધાનું આગળ કેવી રીતના થાય છે. મારે બહેનનું ભી દસ સ્મૂથ છે. એટલે, પચશે એટલે વિચારીશું, શું લાઈન લેવાની છે અને કોમર્સ લેશે કે સાયન્સ લેશે. એમ તો એની ઈચ્છા કોમર્સ લેવાની જ છે પણ હવે જોઈએ ઘરે બધા ભેગા મળીશું એને શું કરવાવાનું છે. ચર્ચા કરીશું હવે.
હમ હમ હમ. હા, સાચી વાત જે જે- માં એને વધારે પડતું મતલબ પહેલું હોય. એમા જ લેવાનું. હા, હવે શું એમા જ લેવડાવાનું.
હ એ જ વાત જે હવે અમારી તો શું ભાત ખાવાની આદત છે. હવે, એકાદશી છે એટલે ભાત તો ખવાય નઈ એટલે બધા હું જઈશું કે શું બનાવીએ?
હ હ હ. બધાને એવું જ છે. મારે બીવું જ છે હ. હ હા. જોઈ હવેને તો સાંજે મોરહી્યો અને દાળ ઢોકળી બનાવવાનો વિચાર છે. હજુ છોકરાઓ ના પાડે. તો પછી બધાનેથી મંગાવી લઈશું.
અમે બી જોઈએ હવે, એવું જ કઈક કરીશું. હ અને બીજું મેં એવું કેતી તી તમે હમણાં જમી લીધું?
હોઉ જમી લીધું. અત્યારે જમીને બસ ઊભી થઈને મેં કીધું થોડી વાર તમારે જોડે વાત કરું. તો માઇન્ડ ફ્રેશ થાય.
તમે મૂકી છે એકાદશી?
હા, મેં એકાદશી રાખી છે ને.
અચ્છા. એવું તો શું જમ્યા હમણા?
અમે હતા રાજઘરાની કઢી ને રોટલો બનાવ્યો. રાજઘરાનો રોટલો અને કઢી પછી રાત્રએ મોરયો અને સાબુધાની ખીચડી બનાવી લેશું.
બીજુ બધા મજામાં છે ને?
હો, બધા મજામાં છે. બીજું તમારી બહેન લગ્ન તો સરસ રીતે થઈ ગયું મસ્ત.
હોઉ, લગ્ન થઈ ગયું હો સરસું સરસ.
હા, તમારા મામી ભી સરસ લાગે છે બેવનું એ જોડે જોડે થઈ ગયું.
હોઉ, બેવનું જોડી જોડી થઈ ગયું એટલે. ભેગા ભેગું નાતું થતું તો બંનેનું બાકી હતું થયું તો બંનેનું ભેગું થઈ ગયું હવે.
હા હા હા.
જઈએ હવે આગળ શું ચાલે છે. તમારા ભાભી મજામાં છે.
બઉ મજામાં છે.
તો પછી મેં તમારા પપ્પા જોડે વાત કરી હતી. આ ફોન કરવાની પછી એમને કીધું કઈક તમને?
હમ, ના હજુ તો મારી એમની જોડે વાત નહી થઈ. હવે પૂછીશ?
અચ્છા એવું છે બરાબર બીજું ત્યાં બુ વર્ષ સચ છે કેવું છે?
હોઉ પુણે બાજુ તો બહુ વરસાદ છે ઘણો.
અચ્છા. હા, એ તો મેં પેલા દિવસે ન્યુઝમાં ટીવી પર જોયું હતું. બઉુ વરસાદ હતો એવું કેહતા હતા બધા.
હમ.
હ, તમારા ભાઈ શું કરે છે? અત્યારે.
ભાઈ અત્યારે ટાટા મોટરમાં સિનિયર છે.
અચ્છા. એટલે કામ શું કરે છે? એમના ત્યાં.
સિનિયર. ત્યાં તો એટલે, સિનિયરની પોસ્ટ ઉપર એટલે તો એને બધું એના હેન્ડલમાં મતલબ એની નીચે પા આ પચાસથી સો જણા લોકો કે બસો જણાનો એનો સ્ટાફ કોઈ બધું એને સંભાળવાનું એમ
અચ્છા એવું હોય છે બરાબર બરાબર
હમ બીજું હમ બીજું તમે શું કરો છો અત્યારે તમ
શું કેતા ત તમે મેં સાંભળી્યું નહી
તમે શું કર્યો છો અત્યારે હવે
હું હમણાં આવે બસ એક્ઝામ આવશે થોડાક દિવસો પછી
હમ
ની તૈયારી કરું છું
હમ હમ હમ હ
હમ
હા
કામવાળ ભી બહુ તાસ છે આજ કલ
હમ સાચી વાત છે બધે જ પ્રોબ્લેમ છે કામવાળીઓનો
અમારી ત્યાં તો એક છોડીને જતી રહી હવે બીજી નું બી એ જ વાત ચાલે છે
જો અંકા લલાન્ટના બધા મધરાામાં
હ બધા બધા છે
હમ ને પેલી તમારી બેન ખુશી શું કરે ખુશી
એ હમણાં બાર છે અત્યારે અને ન કોઈ કોર્સ ચાલે છે ત્યાંનું ભણવાનું ચાલે છે અત્યારે હ
હા બીજુંકાત
બીજું તો હવે બસ મજામાં તમે કો શુંકો છો
અમે તો કહ્યું નહીિ કે ત અમારે અત્યારે નવા જૂની કસી છે નહી
બરાબર તમે જવાના છો હવે તહેવારોમાં તમારા ઘરે
હ વિચાર તો છે વેકેશનમાં જ વેકેશનમાં તો શું પણ અત્યારે જઈશું હલો હલો
હલો હા બોલો શું કેતા હતા તમે
હલો
હા હા બોલો
હા હા વેકેશનમાં તો ઠીક અત્યારે ઈચ્છા છે હવે રક્ષાબંધન ઉપર જવાની કારણ કે હમણાં ગઈ નથી ને એટલે.
હા એ તો તમારા ભાભી જોડે પહેલી રક્ષાબંધન એટલે. લગન પછી નુ તો જવાની ઈચ્છા તો હોય જ. હ જઈ આવઉ છો બીજ તારે શું તો અમે બતા ગયા હમણાં ફરવા બધા જણા ગયા હતા અમે ફોટા જયા ત અરા બેહેન નાને બધા
ના ના અમે કોઈ નહોતાું અમારા પરિવાર માંથી કોઈ નહોતું ગયું હું એ બાકી બધા ગયા હતા હું એક જ નહોતી ગઈ
અચ્છા એ કેમ શું થયું હતું હમણાં નતા ગયા
આ છોકરાઓની સ્કૂલને બધું ચેન્જ કરવાનું હતું એટલે પછી ના જવાનું
અચ્છા અચ્છા તો તમારા બેબી ની સ્કૂલ હમણાં બદલી
હમ હમણાં બદલી
અચ્છા તો પહેલા ક્યાં હતી
એ લાતો રે પેલા બારગામ હતી એટલે પછી અહંયા અડે અહિયાયાં લાયા ને
બરાબર બરાબર તો બારગામ ના ફાવ્યું એવું ત્યાં.
હમ નહી બારગામ નહી ફાવ્યું.
બરાબર બરાબર હા પણ હવે હજુ તો નાની છે તો એને ના ફાવે બરાબર. બારગામ તો ભ ચાલે બાર માં પછી બાર જાય. તો ચાલે હવે અત્યારે તો શું એને બારગામ મકવાનું.
બીજું?
બીજું બીજું બધું મજામાં તમે જે કહો.
બસ કશું નહીં આ જો ને હેરફોલ બહુ થાય છે એટલે એની ટ્રીટમેન્ટ કરું છું બેઠી બેઠી. બહુ હેરફોલ થાય છે હમણાં તો.
અચ્છા વાળ બહુ ખરે છે એવું ને?
હા વાળ બહુ ખરે છે. હમ્મ તમારી પાસે કોઈ નુસ્ખા હોય તો મોકલજો.
હા હું મોકલી આપીશ તને ચલો બીજું બધું મજામાં? પછી ફોન કરું તમને હું.
ભલે ભલે.
જય શ્રીકૃષ્ણ ચાલો.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી.